હા, ભાઈ બોલો, બોલો.
હા હા અવે આયવો હું હાલે ભાઈ
બસ મજા મજા
હમમ
હું તમે એમ કેતા તા સ્ટડી
બડી
હલો.
બડી જોઈ બડી
સ્ટડી
શરડી નો સવાજ શું કયો
આપડે ભાઈ આજ હું ગયો તો હો વેલિંગ ઘંટી માં તને યાર હવારે ઉઠાયડો તો પણ તું ઉયઠો નહી યાર હા શુક ઉઠાયડો તો તને મજાક લાગે એ મન ખબર છે
એ ઉઠાયડો નતો યાર
હા એલે રસિક ને પૂજજ રસીક એ હતો ભેનો
ના ના વાય વાય નતો યાર
હાસુકલા
તો વાઈટ હતી યાર
અલા યાર કાઉ દાતાર એય ના ચડી હું તો કઉ દાતાર ચડશે એકા વેલીંગન ડે મે મે કે હવ ઉપર નથ ચડવું તો હું કવ સુ બીજું હું તો હું કવ હું તો એકલો ચડી તો મને કે ચૈડ એલા હ એમા એનું હે કે કાઢ નાખી એ કે ચઢ
હા
હું કો તો હું બોલાવુ મારા ભાઈઓ ને
હા હા
તો એ કે ના ભાઈ કા અવે નથ જાવું તારે એમ કો તો ભલે બાકી તમારી એમ તો કઈ મારે જરૂર નથી હું હમણાં મારા ભાઈઓ ને બોલાઈન જઈશ
હા હા સરસ સરસ છે શું આવડે બાજુ
પછી ફોટા ફોટા પાયડા અન આવતા રયા
હ
થઈ ગઈ આ પણ ભાઈ યાર એને આમ રસ એટલે આમ વાત જાવા દયો
હા
છોઈટ છોઈટ જ કરેલા
હા
આપડે હરમ આવે
હા
હમ
સરસ સરસ લ્યો તો તમારે કઈક આગળ પગલા ભરાય ના
ને આપડે એવા આગળ બ્લોક ના પગલા ભરાય
હ
સમજ્યો તું
હા હા.
હા બાકી એની વાહે ખર્ચો કરે ને એની વાહે ખર્સો કરીએ તો એ પૂગી જાય અમે છે સમજી ગયો ને હમ
શું શું તમારી સ્ટડી બ
એટલે છે ને આપડે સમજી જવાય મારું ભાઈ
સેલા
એમાં કઈ ચય ન આજમમે આજ અમે શું કહવાય રાજલા ઓલું હ મારું બધું એલું કીધું કોલેજ ન એને ભરતી જ
હા હા હ
એટલે એવું છે ભાઈ આમાં
નન હા ભાઈ
હમ.
હમ તમે તમે શું તમારે તૈયારી ત અત ચાલી રહી છે તૈયારી વૈયારી
હે ભાઈ.
તમારી તૈયારી બૈયારી ચાલતી હતી શું ચાલી રહી છે.
અમારી તૈયારીને અમારી તૈયારી કઈક ધમ ધોકાર એવું હાલે છે.
બરાબર.
હમ બાકી તમે કયો તમારું શું કઈ કોલે
બ અમારી કોલેજ બોલેજ ને ચાલી રહી છે.
હમ એલે રાખે
હાલ્ય રાખે થોડું થોડું.
કે વાંધો નથી આવતો મ
ના ના એલા ઠીક ઠીક
શીકલે તો કં દીજ કોલેજ જા તું
હા હા હા હ હમણાં ચાલુ તો કર્યું છે,
આજ તો નહતો કેમ
હ આજે માંડવા
હા.
હાલો.
હમ. બોલ બોલ ભાઈ કઈ નવીન માં હોય તો બોલ
અ મોનિકા શુ કરી લા.
એ ખોટી મજાક નઈ.
મનિકા હું કરરે
મોનિકા મજા કરે.
પાયલ.
મહેક મહેક એ મજા કરે હ
કોલેજ જા કે નઈ ભાઈ
હા ટ્વિંકલે મજા કરે.
ટ્વિંકલ તોયાર ન બુલાઈને
નોસ ભૂલાએ ને એ કાઇ ભૂલવા મા
જેમ તને પાયલ ભુરાણી ને
મને તો ભૂલાઈ છે.
દા આમ તમે હાવ આન ફોન કરો તોય કમાવ પૈસા તમે હાવ આમ એકબીજાને ફોન કરો તો એ કમાવો.
એટલે એ તરે ક્યાં બોલવાનું હવે.
કેતો ખરી ત એવું કમાવ.
હા હા.
તો મને એલા કે કેટની
એ હું તમારા બધા માટે યાર ઓલા કોડ મંગાવું તો છું પણ એ આપે તો થાય ને
તે કહી
એ આપે એટલે આપડે લઈ જ લેવા છે.
ચૂત આ વાત આપણી વાતો સાંભળ આ બધી આપડી વાતો સાંભરતા હોય
કોણ સાાભરતા હો એ એ કઈ તારું ક્યાંય કઈ જાહેર નહી અને વાતું સાાભર. ય તો તહીં તારો અવાજ ક્યાં દુનિયા જાણે.
એ ભી હ મારું ત્યાં ફોન નઈ છે હું વાત કરી. ના ર થ આપણે સિસ્ટમ ફરી આ એ ભરોહો નો કરાય. કેમરિયા છે મને વિશ્વાસ છે કેમર કેમરિયા છે ભાઈ. આ બધા એકબીજાને ફોન કરીને હતા પછ આ છે ને ટોટલી આ આ ટોટલી ફેક છે. સ્કેનરો હોય હેકર હોય તમારે ફોન હેક થઈ શકે છે.
હ ભાઈ તું રેવા દતો એલા.
હાલો.
હ ઓમિનદઈ્યા.
હાલો ભાઈ બોલો.
હા ભાઈ બોલો બોલો.
શું ભાઈ તમે એ અમારા ભાઈ હતા એક અમારા ભાઈ એમ બાજુ.
એવું હે નામ શું હતું લા.
એ ભાઈ રાતભાઈ વાવણી.
રાતભાઈને.
એ
હા એ તો ઓલા નોબલ માં હૈ જ કે નહી પેલા બાઉદદીન માં
હા એ ભાઈ નોબેલમાં ભણે એ ભાઈ બી એડ કરે.
બી એડ કરે હે એમ.
એ ભાઈ ના મોબાઈલ નંબર છે પણ નથી આવ્યો ને બોલવા.
હા.
બાકી બોલો ચાલું ચાલું.
હમ્મ પછી ઓલો એરિક કઈ યાં જ છે ને.
હા અમારા અમારા રસિક ભાઈ પણ છે લ્યો એ ની જોડે વાત કરો હાલો ભાઈ.
અ ભાઈ.
આ વાજ ભાઈ લીલું ફેરવયો.
એમને
હા તમે કોણ?
બીજું કઈ બીજું કઈ.
તમે કોણ?
અમે મને ને મને ભૂલી ગયો ને.
કોન તમે?
આપડે યાર કોલેજ બે ભેગા ન થતા તા.
કોણ પણ નામ તો હશે ને કઈક?
જુ લોજી ડિપાર્ટમેન્ટ.
ને ને તું છોકરો છું.
આલા
તો છે કોણ મને તો એમ કેતો કોઈ છોકરી હશે
બે હવે મારે યાર હું મારે હવે તને કેવું ત યાર ભૂલી ગયો મને
હે.
આવી આશા નહતી રસિક.
આ મને તારું ઝન્ડર પણ નથી ખબર હલી.
અલી ના એલા અલો.
ઓ એલો છે એમ ટીવાયમાં હસો ને
હા ટીવાયમાં તારે બાજુ નો ક્લાસ કી વિષય નો હે મમ્ દાદા હા બસ એજ ઈજ ક્લાસ ની અંદર છે
એ ગણપતિ તો નઈ ને કદાચ
હા એલા એઈ
હ મને તો છોકરી નો ફોન છોકરી નો ફોટો દેખાઈ ગયા આમાં હા એટલે હવે છોકરી લાગે જો આમ
હમ એક મિનિટ મને જોવું જો હ મારે છોકરી દેખાય
તો પછી મને એમ આ વાતુ કરી ત વાત કરરું તુલા
ભયો જાય અહીથી હમ
હ આગે સૂર્ય હું બોલા
હમ સૂર્ય ધમકી મારેસ
એટલે જન્ડ ખાવા પછી એલું રિજેક્ટ કરી દે બોલ તારો
સૂર્યને સૂર્ય જો નાળિયું કેશ
સુયા આવી
પછી પછી સૂર્યા પછી
ધંધા ધંધા સૂર્યા ચાલુ કરી દીધા હતા એધ
સૂર્ય તો સૂર્ય ને તો ધંધો જ છે
એને ડેટિંગ એપ ડાઉનલોડ કરાવી દો પછી
એમ ને
હ કા બોલા જ આપ આપે કરી જછી
હમ
એટલે બીજું નઈ કે કામ
હા હા હા પણ
રાખોડ રસિક બોલે આ એક છે ટોટલ છે
એના હ ઓલા ગેની ભ તું ભયો જતો અંથી
આપ આપ
અલ વાન તો પા
હલો
હા ભાઈ બોલો બોલો
હા
એ એ એ અમારા બીજા ભાઈ હતા એ ભાઈ નું નામ રસિક ભાઈ રાઠોડ
હા આવ તું ને બઉ દિન માં જ છે ને
હા કર છે એ ભાઈ એ ભાઈ એ ભાઈ બાર દિનમાં બી એ કરે એ ભાઈ નો વિષય ઈંગ્લિશ અને એ દરરોજ દરરોજ ભેગી બેહેન પહેરીને જાય તમારે ઉપાડો હોય તો ઉપાડી લેજો હા એ ભાઈ બાહુદર ના ગ્રાઉન્ડ માં હોય શકે એટલે તમારે ઉપાડ હોય તો ઉપાડી લેજો
ના ના ભાઈ આપડે ક્યાં ઉપાડીને જવું ભાઈ હે મારો
ઓ એ હ સોનમ વાંચુક ને ભરી ગયા તો તમારો એવા
સોનમ વાગચુક હાએેલા હાલો ચલો દિલ્હી, દિલ્હી કયા જવું હવે
હા.
દિલ્હી નાથ જવું આપડે?
ભાઈ ને ભરી ગયા તો તમારું શું કેવાનું?
ફર્ચ તો ગયા પણ હવે હું કરવું. મેં યાર તન દી થી ખાધું નથી તને ખબર હે.
હા.
ત્રેણ દીથી એ મને ઘરે રોટલું નથી તું એમ
હાયાર અમે પણ દસ દિવસ થી અનશન ઉપર હતા, પછી અમને પણ મારામારી કરીને કાયઢા
હ પછી હું અન ખવરાવી દીધું અન.
ના પછી અમે આજે આવ્યા છે જો ઘરે, બાકી તો અમે પણ અંશન ઉપર જ હતા. ત્યાં પણ અમને પણ થોડુંક ઈન્જરી થઈ થી.
એટલે
પોલીસને જે માર હતો, એમાં અમારો પણ થોડોક સહમત આવી ગયો.
ઓહ હો ઓ
હમ્મ હમ્મ હમ્મ
કાઈ વાંધો નહિ, આજે રાખે ને હવે એમાં તો હુ એ
હમ્મ તો ભાઈ દસ મિનિટ થઇ ગયા હવે આપડે કાલ વાત કરીશું, હુ કયો?
એહા એહા